હલો.
હલો.
અવાજ આવે.
હા આવે છે.
હા. શું કરો.
કઈ નહી બેઠા છે.
હા જમ્યું.
લીધું.
હા. શું જમ્યું આજે.
આજે તો. શાકને જમ્યા.
તમે શું જમ્યા.
જમાનું બાકી છે, હજુ.
ઓ આટલું મોડું ક્યારે જમશો તો.
હજુ વાર છે, થોડી.
શું બનાવો છો.
તે પણ નથી ખબર હજુ તો.
બનાવવાનો બાકી છે.
બની તો ગયુ હશે પણ જોયું ય નથી શું બનાવીએ તે.
અચ્છા મમ્મી એ બનાવ્યું છે.
હા.
તે તમે જોવા નથી ગયા એમ ને.
હા હું નથી ગઈ કારણ કે લગતી હતી.
હતા.
જર્નલ.
જર્નલ ભરતા હતા. એમાં લોગબુકમાં આજે શું લખ્યું.
આજે તો જે દૈનિક કાર્ય હોય તે. લખુ લખવાનું બાકી હતું તે લખી દીધું. ને પછી તો પાઠ આયોજન. લખવાની હતી પણ તેમાં અધ્યાપન ના જે મુદ્દા છે તેમાં કઈ રીતે લખવાનું તે ખબર નથી પડતી કારણ કે સરરે અ આપણા શિક્ષક જે સર છે તેમણે આપણને સામાન્ય મુદ્દા લખાવેલા છે અધ્યાપન ના મુદ્દા નથી લખાવ્યા.
અચ્છા એટલે તે આપણે જાણ જાણવા પડશે.
હા એટલે તેમાં શું લખવાનું તે ખબર જ નથી પડતી.
વાંધો નહી આપડે આપડા સર ને પૂછી લઈશું. એમાં શું લખવાનું છે અને ત્યારબદ આપણેે પાઠ આયોજન પણ બનાવી દઈશું.
હા કારણ કે જૂનું જે છે. જૂના પાઠ આયોજન તેમાં તે લખેલું છે પરુ પરંતુ તેમાં ચિત્રપદની ન નથી. અને સંસ્કૃતમાં ચિત્રપદાની ના અધ્યાપન ના મુદ્દા કઈ રીતે લખવા તે ખબર જ નથી પડતી.
હા એ તો છે કારણ કે સંસ્કૃતમાં ધોરણ છ, સાત અને આઠ આ બંને ધોરણમાં ચિત્રપદાનીઓ આવે છે.
હા એટલે જ ને.
કોઈક ધોરણમાં ચાર આવે છે કોઈક ધોરણમાં બે આવે છે કોઈક ધોરણમાં ત્રણ આવે છે. આ રીતે દરેક ધોરણમાં છ, સાત અને આઠમા ધોરણમાં ચિત્રપદાની તો છે જ.
હા.
અને ધોરણ સાત સુધી લગભગ ધોરણ છ ને સાત માં વ્યાકરણ નથી અને આઠમા ધોરણમાં એ લોકોને વિભક્તિ ના રૂપો સંસ્કૃતમાં ચાલુ થાય છે બરાબર ને.
હા. કારણ કે છઠ્ઠા ધોરણ થી સંસ્કૃત આવે. એટલે ત્યાર પછી જ વ્યાકરણ તો ચાલુ થાય.
બરાબર છઠ્ઠાને સાતમા ધોરણ ના વિદ્યાર્થીઓને વ્યાકરણ માં થોડી અ મુશ્કેલી પડે સંસ્કૃત ભાષામાં. અને એના કારણે આઠમા ધોરણ થી જ એ લોકોને વ્યાકરણ શીખવવું પડે વિભક્તિ છે પછી. જે પરસ્મય પદ ના રૂપો છે આત્માને પદ ના રૂપો છે. આ બધું ધોરણ આઠથી શીખવવું પડે એ લોકોને.
હા કારણ કે છઠ્ઠા એક થી પાંચમાં એ લોકો સંસ્કૃત ભણતા જ નથી. પછી છ છઠ્ઠા અને સાતમામાં એ લોકોને સંસ્કૃત ભણવાનું હોય. પરંતુ ત્યારે એ લોકોને સંસ્કૃત શરૂઆત હોય એટલે આ લોકોને એટલું સમજણ નહી પડે. એટલે પેલા સંસ્કૃત ના શબ્દોથી નાનું નાનું એમ કરીને પછી વ્યાકરણ આવે એટલે.
હા અને ચિત્રપદાની પણ એટલા માટે મૂકી છે કે જે પોતાની રોજિંદી રોજિંદા જીવનમાં જે પણ વસ્તુઓ આવે છે તેને ઉપયોગ કરે છે તેઓ તેને શું કહેવામાં આવે સંસ્કૃત ભાષામાં તે અંગે એ લોકો માહિતી મેળવી શકે
હા એમ તો અધ્યાપન ના જે મુદ્દા છે ને જર્નલમાં ચિત્ર પ્રદાનીને લખવાનું
એજ સમજ નથી આવતું વિશિષ્ટ હેતુ જે છે તે તો સમજ આવે આપણને કે વિદ્યાર્થીઓને આપણને આપણે જે ચલાવીએ તેમાંથી વિદ્યાર્થીઓમાં શું પરિવર્તન આવીએ તે જ લખવાનું છે
બરાબર છે એમાં તો એ જ આવશે આપડે ગયા વર્ષે પણ જર્નલ ભરી જ છે મેક્રોમાં
હા એટલે હવે એ સરને પૂછીને પછી લખ લખવા પડશે કારણ કે પછી ની લખી શું તો પછી મા આપડા કપશે
હા નહી લખીશું તો એ લોકો એમ કેસે કે તમે જનરલ ભરી નથી લખી નથી અને એના કારણે આંતરિક મૂલ્યાંકન ના માગ લોકો કાપી નાખશે આપણે
હા એટલે ને
હમણાં તો લોકબુક ભરીને આપ આપડા કાઉન્સેલર મેન્ટોર છે એમની એને આચાર્યશ્રીની સહી કરાવી લેવી એમાં
હા ને એ સાઇન પણ દરરોજ ના કરાવે તો જ સારું કારણ કે પછી અ આપણે જ્યારે શરૂઆતમાં દરરોજના એક એક કરાવીએ તો એમની પર લોડ ના પડે વધારે મહેનત નહી કરવા પડે એ લોકો
બરાબર છે અને એમને પણ ઘણી ઘણી જગ્યાએ આપણે ઈ જર્નલોમાં સાય કરવાની હોય છે એટલા માટે સાથે જો કરાવવા પડે તો લોડ પડી જાય
હા એટલે એમને પણ મગર પછી સહેલું પડે કે દરરોજ ના હોય તો એક એક સાઈન જ કરવાની હોય એટલે પછી તરત થઈ જાય
હા એમાં એવું જ બીજું તો કોઈક બીજા વિષયમાં
બીજા વિષયમાં તો ગુજરાતીમાં છે તો હવે ગુજરાતીમાં તો લખાઈ જશે કારણ કે જૂનો જર્નલ છે જ તેના ફોટા છે જ એટલે તેમાં આપણને ખબર પડે કે કઈ રીતે લખવાનું છે પણ બસ આ સંસ્કૃત માં જ ખબર નથી પડતી
હા સંસ્કૃત માં ઘણી વાર ખબર નહી પડે અને હવે તો છઠ્ઠા ધોરણ થી બારમા ધોરણ સુધી શ્રીમદ ભગવદ ગીતાના સારાને શ્લોકો પણ મુૂક્યા છે સંસ્કૃતના એટલે એ લોકોને ધોરણ છ થી બાર માં શ્રીમદ ભગવદ્ ગીતા પણ ગુજરાત સરકાર દ્વારા એવો આ સારો એટલે સારું બાબત છે કે ધોરણ છ થી બાર માં શ્રીમદ ભગવદ્ ગીતાને ફરજયાત તેનો સાર ભણવાનો હોય એ મૂકી દીધી છે.
હા
તમારા તમારા મંતવ્ય જણાવશો આ બાબતે
હા એમાં કેવું છે કે સંસ્કૃતમાં જે ગીતા ના શ્લોક મૂક્યા છે. તેમાં વિદ્યાર્થીઓને ઘણો ફાયદો કારણ કે એમાં. બધું એવા જેટલા શ્લોક છે તેમાં વિદ્યાર્થીઓને જે જીવનમાં જરૂરી. છે ને જીવનમાં ઉપયોગી છે એ જ બાબતો છે. એટલે વિદ્યાર્થીઓને જીવન જીવવામાં પણ સરળતા રહે તેનાથી. અને આપણે અ એ લોકને શ્લોક શીખવીએ. તો ત્યારે આપણે જો ગાયને એ લોકને શ્લોક શીખવીએ તો વધુ સા. પડે કારણ કે એ લોકોને પણ વધુ રસ જાગે. સંગીત પ્રત્યે. અને સાથે સંસ્કૃત શ્લોકમાં તો એમ કહેવાય કે સંસ્કૃત શ્લોક નું ગાન કરવાથી. અ ઉચ્ચારણ માં જે ભૂલો થતી હોય તે પણ સુધરે.
એટલે. એક રીતે જોવા જાય તો ઉચ્ચારણ ની ભૂલો જે બાળકો માં થતી હોય તે તેમને પણ સારું. પછી જીવન જીવવાની બાબતો ઘણી સમાય જાય એટલે તે પણ સારું.
સાચી વાત છે ઉચ્ચારણના દોષો. સંસ્કૃત ભાષામાં હોય તો શ્લોકોનું ગાન કરવાથી દૂર થાય છે. અને સંસ્કૃત ભાષામાં કેટલાક જો સાહિત્યમાં. એવા એવા સંધિયુક્ત શબ્દો પણ છે. ઘણા સાહ સાહિત્યમાં તો પુસ્તકોમાં તો એવું છે કે. એક એક પાના ન તો એક શબ્દ હોય છે અને તે સંધિથી ભરેલો. એવા પણ કેટલાક કવિઓ છે કે જેમને એક પાનાનો એક. શબ્દો હોય છે જે જૂના સાહિત્ય જો હોય તો.
હા. જોયા છે એવા શબ્દ જે. એક જ શબ્દ બે લીટી કે ત્રણ લીટી નો હોય છે. જૂના જે ગ્રંથ હોય છે તેમાં.
બરાબર છે અને જૂના કવિઓ એ સંસ્કૃત કવિઓ એ પણ. અને નાટ્યકારો એ પણ. ઘણા સારા સારા નાટકો અને કાવ્યો્ લખ્યા છે.
હા કાલિદાસ છે મેઘદૂત છે. એ બધા જ મહાકવિભાસ છે બધાના જ નાટકો ક. કાવ્ય ખુબ જ સરસ છે.
હ કાવલી હ કાલિદાસ નું જે. ખંડકાવ્ય છે મેઘદૂત જે તમે હમણાં કહ્યું. અને ભાસ ના તેર નાટકો છે.
પરંતુ સંસ્કૃતમાં જેટલું સાહિત્ય છે તેટલું બધું જ. જોવા જોઈએ તો. ખુબ જ એમ જીવનમાં ઉપયોગી અને સરસ છે.
હા વિદ્યાર્થીઓને અથવા તો આપણને મોટા લોકોને પણ એમાંથી કંઈક ને કંઈક. દરેક સમયે આપણેે. જેટલી વાર વાંચી તેટલી વાર એમાંથી કંઈક નવું નવું શીખવા મળે એવા સાહિ. ત્ય છે સંસ્કૃત ના.
હા. અને સંસ્કૃત જ. ન કહેવાય એટલે મૂળ સંસ્કૃત માંથી જ છે બધી જ ભાષાઓનું. એટલે જ સૌથી વધારે આપણને સંસ્કૃત માંથી જ મળે.
હા સાચી વાત છે સંસ્કૃત ભાષાને જ બધી ભાષાઓની જનની માનવામાં આવી છે. એટલે પછી કોઈક પણ ભાષા હોય એનો. મૂળ સંસ્કૃત ભાષા માંથી જ આપણને મળી આવે. બધા બધી બધી જે ભાષાઓ છે એના. થોડા થોડા શબ્દો એ સંસ્કૃત ભાષામાં. સરકાર દ્વારા મળી જાવને.
ઘણા એવા શબ્દો છે જે સંસ્કૃત માંથી પછી. ગુજરાતી માં આવ્યા ગુજરાતીમાં અને હિન્દીમાં હિન્દી ભાષામાં પણ આવ્યા છે. ઘણા શબ્દો છે ઘણા અ ઘણા વર્ણ છે. જે પ્રાચીન સમયમાં જ.
અ પ્રાચીન સમયમાં સંસ્કૃતમાં જે બોલાતા તે ધીમે ધીમે સમય જતા. સંસ્કૃત માંથી ગુજરાતી માં. શબ્દ વર્ણનું જે પરિવર્તન છે તેના લીધે આવી ગયા પછી.
બરાબર છે અને સંસ્કૃત ભાષામાં વ્યાકરણ સાહિત્યમાં. વચનો ત્રણ આવે છે બાકી બધી ભાષાઓમાં બે જ.